હલો જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજા મે તમે કેમ છો.
બસ મજામા
હા
એ આજે મોબાઈલ ઉપર આપડે વાત કરીયે છીએ તો આ મોબાઈલ છેને. તો એના ફાયદા છે ને ગેરફાયદે છે.
ગેરફાયદા બી છે સાચી વાત તમારી
હા જો આપડે આ મોબાઈલ છે તો કેવા આપડે એકબીજા આપ બે વાત કરી શકીએ છીએ. આપણને જય્યારે એમ લાગે ત્યારે એમ થાય કે હાલો ને આમની સાથે વાત ત કરવી છે તો આપણે તરત વાત કરીએ ક્યારેક તો વિડીિયો કોલ પણ કરી જ લઈએ
સાખી વાત એ
તો આપને દૂર જ નથી લાગતું કોઈ આપણા અ સગાવાલા દૂર હોય તો આપણે વિડીયો કોલ કરીને તો આપણે એમ થાય કે આપણી નજીક જ છે જો એવું લાગે કે નહીં આપણને હા
ને આપણો થોડો બીજામાં ટેન્શન હોય તો ચાલલો આપણે મમ્મીથી કે પપ્પાથી બૂદથી વાત કરીએ મોબાઈલથી તો આપણે થોડો રિલેક્સ થાય
હા તો આપણું અ રિલેક્સ થઈ જાય ને આપડે જે આપણી મનની વાત હોય ને એને આપડે કહી દઈએ આપડણે બેનો બનો કેટલી વાત કરતા હોય કે ચાલો કાઈ પણ આપણને અ પ્રોબ્લેમ આવ્યો તો આપણે એની હારે બધી વાત કરી લઈએ.
સાચી વાત આપડે ગમે જેટલી તો આપણે મમ્મી ને કહીએને કે આપણે બૂન ના જોડે વાત કરીએ. હાજી વાત નહી ભલે આપ ટેન્શન લેતી નહી આપ આપણે એકબીજાની એકબીજાની વાત કરીએ ને તો આપણું એવું. સારું લાગે આપણને વાત કરતાં.
હા અને ઘણી વખત તો જો આપણે સાવ એકલા હોય ને ક્યારેક આપણને કંટાળો આવતો હોય તોય આપણે વાત કરી લઈ કે થોડોક ટાઈમ પસાર થઈ જાય અને આપણે એકબીજાને વાતય થઈ જાય ને હાલચાલ પુછાય જાય ક્યારેક કોઈ જો બીમાર હોય તો આપણે કેવું તરત જ એને ફોન કરીને આપણે એવી વાત કરી લઈએ કે હા ભાઈ કેમ છે કેમ નહી તો આપને ખબર પડે છે
જીવન માટે મોબાઈલ મહત્વપૂર્ણ કહેવાય છે બાકી આમ આપણે નુકસાન પણ બહુ છે એનાથી
હા હા એ તો છે જ કારણ કે.
આપણા આપણા વાસ્તે આમ સારું હોય
એમાં હા એમાં શું થઈ ગયા આપડે પછી બહુ મોબાઈલ જોયા કરીએ ને આપણને શું થાય છે કે આપણને ટાઈમ ખબર નથી રહેેતી કે રીલ્સ જોયા કરીએ તો પછી એક કલાક વય જાય કે બે કલાક વય જાય તો આપણને આપણો સમય કેવું થઈ કે એમાંને એમાં નીકળી છે તો પાછળ બધા કામ હોય ને એ એમને એમ રહી જાય
ચાલો આપણે તો મોટા થઇનેતો સમજીયા કે જો જેટલોય આપણે કામ હોય એટલું પ્રમાણે યુજ કરીએ તો છોકરા ના સમજે ને છોકરા કેમ કે મોબાઈલ જોવા મળે તો એ જો આપણે સારું બી આવે નુકસાનદાયક બી ખોટું પણ બી આવે છોકરો લઈ તો નાના પણ છોકરા જોવે છે તો એના ઉપર ભી અસર પડે છે ને કેમ છોકરોને તો હવે ફોન આલવુ જ પડે કેમ કે એમા નિશાળના બધા હોમવર્ક ઓનલાઈન થઈ ગયા. તો ભલે આપણે ના દેખીએ તો ચાલે બાકી છોકરાને તો આપણે આલવું જ પડે.
હા એને તો જોવું જ પડે એટલે પણ આપણે એમાં ધ્યાન રાખવું પડે કે ભાઈ આપડે કેવું કે તારે ભાઈ આટલો જ ટાઈમ તારું હોમવર્કને એવું બધું થઈ જાય ને તો આપણે ધ્યાન રાખવું પડે એમાં ખાસ કરીને આપણે મમ્મીઓ ઘરે હોય ને એટલે આપણે આપણેે જ ધ્યાન રાખવું પડે કે ભાઈ એ શું જોવે છે શું નથી જોતા પછી ખોટે ખોટી ગેમ રમે કે એવું બધું કરે તો પછી શું થાય કે આંખને નુકસાન થાય ને
હા ઘણા છોકરા કેમ પબજી ગેમને આંખનું ભી નુકસાન થાય હાથ ભી દુખાય, માથું ભી દુખાય, ચશ્મા લાગી જાય ને આપણે છોકરા પેલા જોતા હોય તો એના દિમાગને ગલત ભી જોસ ઉત્તપન્ન થાય
હા એ જ એ
એક દુસરા ને પસે મોબાઇલમાં બાત બતાડે છે જો પેલું એવું આવતું ને એવું તું બી ગેમ મોબાઈલ એવું કરીને કરતા ને આપણેે છોકરાને મોબાઈલ તો દેવું જ પડે દેવો તો આપણે જોડે બેસવું પડે હોમવર્ક કરવા માટે તો સારું કહેવાય
હા અને જો મોબાઈલ છે તો આપણે કેવું બિલ બધા ભરી શકીએ છીએ બેંક ના કામ બધા કરી શકે જો બેંકમાં પેલા આપણે કેવું ત્યાં છે જવું પડતું પછી. અ તો પૈસા જમા થાયને આપડે ત્યાં બધું. જાણવા માટે ત્યાં છે જવું પડત હવે ચો મોબાઈલમાં. તરત જ મેસેજ આવી જાય કે તમારે આ પૈસા અહીંથી જમા થયા. તો કા પછી ક્યાંય વાપર રહ્યા હોય તો હાલો અહીંયા આવી રીતે તમારા પૈસા અહિયાયાપ. વપરાયા છે તો આપણને તરત જ ખ્યાલ આવી જાય ઘરે બેઠા જ તો.
લાઈન ઉભું રહેવું પડતો ડાયરી લેને. હવે તો તરત નાખે નેને ખબર પડી જ જાય કે કેટલા પૈસા નાખ્યા છે મોબાઈલ. ને આપણે ઘર બેઠો હોય છે બહાર જવાની જરૂરત નહીં આપણે.
હા અને.
ઓ બી આપણે મહત્વપૂર્ણ કેહેવાય છે ઓ આપણા માટે સારું છે. આપણા માટે ગમે તે મુશ્કેલીલોને દૂર. કરી નાખે મોબાઈલ કે આપણે હવે ગરમે. કોઈ ડોઆ માણસ બીમાર થઈ ગયા આપણે બી બીમાાર થ ગયા. તો ફટાફટ ઓનલાઈન ગાડી આપણે ઊભીર. કરીએ ગમે તે કરી દો આપણા ઘરના આગળ ગાડી આવી જાય.
હા તો ફટાફટ પહોંચી શકે ઈલાજ થઈ જાય અને. આપણે ઘરના માણસોને બીજા લોકોને મોબાઈલ હોય તો આપણે. ફટાફટ બોલાવી શકીએ ને કે હા ભાઈ તમે અહીંયા હો. હોસ્પિટલમાં પહોંચી જાવ એ એક બહ ફાયદો છે તો બિલ કરવા ના હોય આપડે પેલા તો કેવ લાઈનોમાં ઉભા રહેેતા હતા.
આપણે છોકરાની સ્કૂલની ફીસ ભરી દો ઓનલાઈન.
ફીર્સ હા, હા....
આપણે ગમે તે ખરીદી કરીરી દો શાક સબ્જી દૂધ બધા મોબાઈલ થી આપણે મંગાવી દો ઘર બેઠા બહાર જવાની જરૂરત નહી ને આપણો ટેમ. બગાડવું ના છ હો તો આપણે મોબાઈલ થી કરી શકો ઘેર મંગાવી દો આમ તો આપણ આપણા વાસ્તે મોબાઈલ બહુ મહત્વપૂર્ણ કહેવાય છે. આમ સારું છે ઓ જો વૈજ્ઞાનિક કર હશે તો. કેવું કર હ નહી બી આપણે મનુષ્ય જીવનમાંથી. કરી્યો છે ને. પેલાના માણસ શું કેતા પેલાના માણસ શું કેતા કે. આપણે કે એવી. ટેમ આવશે ને તમે એકબીજાનો મુહ જોશો દૂર બેઠા તો આપણે વિચાર કરતા કે કઈ રીતથી આપણે હું જોઉશે એકબીજાનો. તો પેલા પહેલાના ડોવા માણસ કહેતો હતા તો આ હાચી વાત પડી ગઈ આપણે.
હા અને માણસ એ માણસ જ છે પણ એનું એનું માઇન્ડ. એટલું પાવરફુલ છે કે એ લોકો. જો આ બધી શોધ કરી કે હાલ. આ આ આપે દૂર બેઠા પેલા તો ખાલી ટેલિફોન કેવા હતા. પેલા મો હતા એનાથી આપડણે વાત કરતા. ટાકા ખાલી હવે તો... હા એ તો પછી. હા એના પછી પેલા મોળ ઓલા નળ. ડાયલ કરવાના આવતા એવા એવા ફોન હતા ત્યાર પછી તો. ઓ આપડે. ઘણી વખત મોબાઈલ આપડણે જો ઘણી વખત બેઠા રહીએ ને તો આપને ઘર દુખે.
ના ભઈ ઈસ્ટી એસ્ટરી ઉપર જ રૂપિયો નાખતા તો મોબાઈલ ફોન લાગતો ખબર તમારે.
હા, હા... અ અમે પેલા એજ રીતે ફોન કરતા હતા અને પછી આ ન્યાય. ઉભા રહેેવા પડતા હતા રાત્રે પે ઓછા પૈસા. એટલે અમે રાત્રે જતાતા.
હા.
અને આજો આપણો લાંબો સમય જો મોબાઈલ પણ ચલાવી એ વાત બરાબર પણ મોબાઈલ ચલાવીએ. તો આપણે ઊંઘ પૂરી નથી થતી જોવા હમણાં આપણે ઘણી વાર રાત્રે લઈ લઈને બેસી રહીએ ને. તો.
સવારમાં ઉઠાય નહીં પછી.
હા એટલે આપણા બધા કામ છે એમાં આપ હવ ભારે માથું ભારે ભારે લાગે એને
તો કેમ આવે મોડા સુધી આપણે મોબાઈલ જોઈએ ને. તો સવારે અમે ઉઠાતું નથી કેમ કે આપણી ઊંઘ પૂરી નહી થશે આખ દુખાય આંખ ખુલતી નથી હાથ દુખાય માથું બી પણ આપણે દુખાય
હમ અને આપણા હવે ઘણી વાર હા.
આપણે મોબાઈલ દેખવાનું હો તો આપણે ગમે તે આપણ કામ હોય ને જેટલો યુઝ કરવાનું વના ફાલતુ આપણે ના વાપરાય. ભલે આપણે મોબાઈલમાં યુટ્યુબ જોવઓ તો ઘડીક વાર જોઈ લ્યો દસ પંદર મિનટ બસ તો મૂકી દેવા અને આપણે કલાક બે કલાક જોવું તો આપણે આપણે બી નુકસાન થાય. મોબાઈલને નુકસાન નહી આપણે આપણે નુકસાન છે.
આપણને હા. હવે આપડે કેવું થઈ ખબર આપણે બધું કામ કરીને પરવારીને એટલે આપણને એવું. જરીક હાલો ને આપણે મોબાઈલ જોઈ લઈએ પેલા આપણે શું કરતા હતા આડોશ પાડોશ. આડોશ પાડોશ ના આપણેે બધા એકબીજાના ઘરે જઈને થોડાક બેસતા તા એકબીજા જોડે વાત કરતા ત હવે બહુ ઓછું થઈ ગયું આપણે કેવું કરે. હાલો ને આપણે મોબાઈલ જોઈ લઈએ મોબાઈલ માં આપણે. ભલે યુટ્યુબ ને બધું સારું જોતા હોય આપણે એવું નથી કે હાલો પણ એમાં ટાઈમ ની નીકળી જાય છે એટલે આપણે આજુબાજુ કે આપણા પરિવારના સભ્યો સાથે આપણે વાતચીત બહુ ઓછી થઈ ગઈ.
ને મોબાઈલમાં ખબર પડી જ જાય કે આપણે રિશ્તેદાર મે આપણે પિયર મે શું થયું છે શું થયું કોણ આવ કોણ નહી આવ્યો બધું આપણે મોબાઈલ પર ખોલે તો આપણે ખબર પડી જ જાય.
કેવા કે હવે બધા માણસને છોક એક બીજાના ઘેર જાય ફ્રેન્ડસ લોકો મળે તો ફોટો પડે તો તરત તો આપણે રાખી દે ને કે ને ઘેર ફંક્શન ફંક્શન હોવે તો બી ફટાફટ રાખી દે છે તો આપણે ખબર પડી જાય. કે પહેલાંનાં ઘેર ઓ આવ્યો છે આજે ઓનું ફંક્શન છે આજ લગ્ન છે. બધો ખબર તો આપણે બહાર જવાની જરૂરત નહી ને બધું જોવાને મળે જ છે ને ઓ સારું કેવાય આપણેે બહાર જવાનું વેસ્ટ ટાઈમ નહી બરબાદ કરવાનો.
હા અને આમ બહાર ના દેશોમાં શું થાય છે આપને તરત ને તરત ખબર પડી જાય. અને આપણે. અહી હા આપણે તરત જ મોબાઈલ થી તરત જ ન્યુઝ આવી જાય કે હવે આ જગ્યાએ આવી રીતે થયું. તો એ એક ફાયદો જ છે ને એ રીતે જોઈએ તો પણ હા પણ આપણે એવું છે કે પણ સોશિયલ મીડિયા ઉપર આપણે જો અ પોતાનું આપણું પર્સનલ બધી વસ્તુ છે ને ઈ નહી શેર કરવાની ને ત એનાથી મુશ્કેલી એ ઉભી થાય પાછી
હાચી વાત
હા એટલે બે રીતે આપણેે છે કે ભાઈ જો મોબાઈલ નો આપણે સરખી રીતે ઉપયોગ કરીએ ઓછો સમય તો ફાયદો જ ફાયદો છે પણ જો વધારે પડતો ઉપયોગ કરી લઈએ ને તો આપણને તકલીફએ થાય અને થોડુંક સતર્ક ઈ રેવું હા એટલે થોડુંક સત ક રેવું પડે કે આપણે કોઈ પણ વસ્તુ લેે હોય ને ત્યારે આપણે બિલ ને એવું કરીએ ત્યારે
વધારે ના જેટલી જરૂરત હોય ને આપણે જેટલું વાપરવાનું
હા બસ એજ ને આ ત્યાં મજા આવી જો તમારી સાથે મોબાઈલ ઉપર વાત કરવાની તો ફરી પાછા મળીશું
ચાલો